હલો.
હા જે શ્રી કિશન.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છું તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું. જોને શનિવાર અને રવિવાર આવે એટલે આપણેે આપણા ભારતમાં જોઈએ તો સ્ટ્રીટ ફૂડ ખાવાનો કેટલો ક્રેઝ છે નહી, કેટલા બધા લોકોને અ સ્ટ્રીટ પર ફૂડ ખાવું કેટલું ગમે છે. એમની રજા વીકેન્ડ આવે. ત્યારે આપણે જોઈએ કે બધી લારીઓ પર કેટલી બધી ગર્દી હોય છે.
હા એ તો એકદમ સાચી વાત કરી કે સ્ટ્રીટ ફૂડ ખાવાની તો ઘણી મજા આવે છે અને શનિવારને રવિવાર તો છુટીનો દિવસ હોય તો કેટલી બધી ભીડ પણ હોય છે. તો એ તો એક અલગ જ મોકો હોય છે કે આપણને ક્યાંક શનિવાર કે રવિવાર આપણે પણ આપણા પરિવાર જોડે કે પછી ભાઈ બહેન સાથે કે પછી બાળકો જોડે જઈએ તો કેટલી મજા આવે સ્ટ્રીટ ફૂડ ખાવા.
બિલકુલ. અને જો આપણે કેટલા બી આપણે મોટા મોટા હોટલોમાં જઈને આપણે ખાઈએ પણ જે મજા આપણને મને તો સ્ટ્રીટ ફૂડ ખાવામાં આવે છે ને એ તો ક્યાંક બીજે નથી મળતી, અને સ્ટ્રીટ ફૂડ એક ખાલી એક ફૂડ જ નથી પણ એ જો. અ ત્યાં છે ને આપણી એક પરંપરા ટ્રેડિશનલ રેસીપીઝ ટ્રેડિશનલ જે ડીશો છે એ પણ આપણને જોવા મળે છે. જેમકે જો અમારે અહીંયા તો વધારે પડતા મરચી વડા, સમોસા પછી કચોરી અને એની સાથે સાથે હવે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા ફૂટ છે ફૂડ છે જેમકે મોમો. સ ફ્રેકીસ અને હા. પીઝા ને એવું બધું પણ બહુ જ મળે છે પણ જે આપણે પારંપરિક. અ જે આપણું ખા ખાણાપીણી છે એ ખાવામાં જેટલી મજા આવે છે ને અ એ તો સ્ટ્રીટ ફૂડ પર જ સ્ટ્રીટ પર જ આવે છે. જયારે સડકના કરા કિનારે આપણે કોઈક લારી ઉપર જઈને ખાઈએ અને આમ ખુલ્લામાં ખાઈએ તો બહુ જ મજા જ આવે છે. હોટલોનો પણ એક એનો અલગ જ લેસ પણ જે સ્ટ્રીટ ફૂડ છે એ તો આપડી ભારતમાં ખુબ જ ફેમસ છે.
હા એ તો છે નાને સ્ટ્રીટ ફૂડ ખાવાની તો મજા અલગ જ હોય છે કે લારી પર. ઊભા ઉભા કોઈ પણ વસ્તુ. ખાવાની કેટલી બધી વેરાયટીઝ બધી જ વેરાયટીઝ જે આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ તે આપણને સ્ટ્રીટ પર મળે છે. તો એ સ્ટ્રીટ પર ખાવાની એક અલગ જ મજા હોય છે આપણને. હું પણ મારી બેન જોડે કેટલી વાર જાઉં છું તો મને તો બ ગમે છે સ્પીડ પર. ને જઈને ખાવાનું તો એ અલગ જ મજા હોય છે તો સ્ટ્રીટ ફૂડ એકદમ સારું પણ હોય છે. થોડું બજેટ ફ્રેન્ડલી પણ હોય છે, સ્વાદિષ્ટ પણ હોય છે, ને કેટલી સરળતાથી મળી જાય છે. આપણને વેટ પણ નહીં કરવો. પડે અને મજા પણ આવે એટલો સ્વાદિષ્ટ પણ કેટલો હોય છે અને કેટલી બધી સ્ટોલો લાગેલી હોય છે પછી આ પાનીપુરી તો સૌથી બેસ્ટ પાનીપુરી તો બધાને જ ગમતી હોય છે.
બિલકુલ તમે તો જો કેવી એ જે હું કેવાની હતી એજ તમે મારા મનની વાત કરી લીધી કે. અ ભલે બીજી બધી અ અ ફૂડ પર આપણે આટલ ધ્યાન નહી કેન્દ્રિત હોય પણ આપણે જો અઠવાડિયામાં એક કે બે વખત આપણે પાણીપુરી કે સેવપુરી એવું બધું ના ખાઈ કઈએ તો આપણને એવું લાગે છે કે આપણા શરીરમાં કોઈ કમી જ રહી ગઈ હશે. તો એ સાચું જે પાણીપુરી છે ને એ તો બધાના માટે બહુ જ અ મતલબ એવી એવો પ્રખ્યાત બધે જ થઈ ગયો છે હવે તો એટલો પ ખ્યાત થઈ ગયો છે. ભારત તો ઠીક છે પણ ભારતની બહાર પણ આનો બહુ જ ક્રેઝ વધી ગયો છે. એનો બો જ ચર્ચા. પણ થાય છે. અને જે સ્ટ્રીટ ફૂડ પર બહુ લોકપ્રિય જે ફૂડ હોય છે જેમ કે, ગુજરાતમાં જોઈએ તો ઢોકળા, ખમણ, ફાફડા, જલેબી પછી પાણીપુરી તો બધે છે જ, સેવપુરી, પાણીપુરી કચોરી, દાબેલી, વડા પાવ, આ બધા ગુજરાત મા બૌં જ અ ફેમસ છે, પછી મહારાષ્ટ્રમાં જોઈએ તો વધારે પડતા વડાપાાવ અ એ-એ બૌવ પોરનપુરી, વડાપઉ ઈ બહુ જ ફેમસ છે પો પોવા એવું બધું, તો બધી જ જગ્યાએ સ્ટ્રીટ ફૂડનું અલગ જ મહત્વ છે, બ જગ્યાની સ્થાનિક સંસ્થા સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે.
હા એ તો એકદમ, બરાબર વાત કરી કે બધી જ જગ્યાએ અલગ-અલગ મહારાષ્ટ્રમાં કહો કે ગુજરાતમાં કહો કે, બધે જ સ્ટ્રીટ ફૂડ તો એક અલગ જ હોય છે, અને સ્ટ્રીટ ફૂડ ની જે લારીઓ હોય છે એટલી જે જેટલી બી હશે ને એ એના પર ક કેટલી ભીડ હો છે જે આં જ્યાં જોઈએ ત્યાં કેટલા લોકોને ગમે છે, તો એ સ્ટ્રીટ ફૂડ એક અલગ જ મજા આપે છે અને મહારાષ્ટ્રમાં તો કેટલીક-કેટલીક, ભીડભાડો એ છે આપણે જોઈ શકીએ છેએ, પછી અ અ સ્ટ્રીટ ફૂડમાં આ પાાવભાજીને સેન્ડવીચ, મોમોઝ કેટલી બધી વેરાયટીઝ, જોવા મળે છે. તો એ પણ એક મજા આ આપણને મજા આવે છે ખાવાની. તો સ્ટ્રીટ ફૂડ નો એક અલગ જ સ્વાદ હોય છે, અને એક અલગ જ મજા હોય છે.
અને એ આસાનીથી આપણને ઉપલબ્ધ પણ થઈ જાય છે. અને અહ બીજું કે એ જો આપણે મોટો મોટો હોટલોમાં હોય છે ને ત્યાં બહુ પ્રિઝર્વ કરીને રાખે છે ફિઝરમાં મોટા-મોટા. પણ આ જે સ્ટ્રીટ પર જે ફૂડ હોય છે એ વધારે પડતું તો તાજું અને અહ તરત બનાવેલું જ અહ એવા જે સ્ટોલો હોય છે. કારણ કે સ્ટોલ પર વધારે અહ સ્ટોરેજ હોતો નથી તો એ લોકો રોજને રોજ એમનો જે છે અહ એ માલ રોજને રોજ બનાવે છે અને રોજ ને રોજ એનું વેચાણ કરે છે. તો એ અહ પે બહુ પહેલાનું નથી હોતું પુરાણું નથી હોતું પણ આપણે જે ધ્યાન રાખવા જેવી બાબતો છે એ તો એ છે કે આપણને જોવું જોઈએ કે એ લોકોએ ગ્લવ્સ પહેરેલા છે કે નથી. પાણી શુદ્ધ છે કે નથી. એમને જ્યાં એક આમ બધું બનાવે છે ફૂડ વગેરા બનાવે છે ત્યાં નજીકમાં બધી અમ્મ સ્વચ્છતા નું ધ્યાન રાખે છે કે નથી એ બધી આપણને બાબતો આપણને ધ્યાનમાં રાખ એ બહુ જ જરૂરી છે પછી આ ધ્યાનમાં રાખીને પછી આપણે સ્ટ્રીટ પર અહ ખોરાક ખાઈએ તો એ બહુ સારું રહે છે. અને આહ અહ અહ નહીં જો આપણેે અહ બીજું બધું તો આનંદ અહ આપણને મોંઘો પડી જાય હોટલોમાં જઈએ તો જો આપણે બજેટ ફ્રેન્ડલી ના હોય પણ આપણે અહ કોઈ પણ લોરી પર કી ત્યાં જઈને પણ આપણા મનગમતી કોઈ પણ ફૂડ સ્ટ્રીટ ફૂડ ખાઈએ તો અહ એમાં મજા પણ થઈ જાય છે મન પણ થોડું અહ મનોરંજન પણ થઈ જાય છે. અને બહાર અહ ફરવા સાથે આહ આપણો ખો-ખાવાનો શોખ પણ અહ ઓછા બજેટમાં પૂરું થઈ જાય છે.
હા, એ વાત એકદમ બરાબર કીધી કે ભાઈ ઓછા બજેટમાં આપણને સારું ખાવાનું મળી જાય છે. તો એ એકદમ બેસ્ટ છે કે ભાઈ આપણે મોટા રેસ્ટોરન્ટમાં જવા કરતા કોઈક એવીઈ ક્યારે આપણને સ્ટ્રીટ ફૂડ ખવું જોઈએ તો એ એક અલગ જ મ-મજા હોય છે કારણ કે ઓછા કિંમતે મલી જાય છે એને સ્વાદિષ્ટ પણ હોય છેને કેટલી અલગ-અલગ વિવિધ પ્રકારની વાનગીઓ પણ આપણને મળી જાય છે. પણ કોઈક એના નુકસાન પણ છે એ વધારે પડતું આપણને ના ખાવું જોઈએ કારણ કે એ સ્વાસ્થ્ય પર નુકસાન કરી શકે છે તો ક્યારે કોઈ તો ચાલે. ક્યારેક આપણેે ખાઈએ તો આપણને એટલું કઈક નુકસાન નથી પણ વધારે પડતું પણ આપણના શરીર માટે તેલ કે આવું-આવું બધું સારું નથી.
આ બિલકુલ તમે બહુજ સર સાચી વાત કીધી કે ફાયદા છે કે આપણને અહ આસાનીથી મલી રહે છે. મિત્રો પરિવાર સાથે આપણે ખાવા જઈએ તો આપણને આનંદ થાય છે સસ્તું રહે છે ઉપલબ્ધ આસાનીથી ઉપલબ્ધ થઈ જાય છે ઈ વાત તો બિલકુલ સાચી. પણ ગેરફાયદા પણ છે કે એનાથી આપણે આરોગ્યને વધારે પડતું આનું આપણે સેવન કરીએ તો આપણા આરોગ્યને નુકસાન થાય પછી વધુ પડતી તેલ મસાલો એ આપણા માટ તે અહ હાનિકારક છે અને આ સ્ટ્રીટ ફૂડ પર વધારે ને વધારે બ ટર અને ચીઝ ઉપયોગમાં લેવામાં આવે છે જે કિસ જેની ક્વલિટી સારી હોય કે નહીં હોય એની પણ આપણા અહ શરીર અને સેહત ઉપર અસર પડે છે. તો આ બધ તી વ-વસ્તુઓને પણ આપણને ધ્યાનમાં રાખીને પછી સ્ટ્રીટ ફૂડનો આપણને શે સેવન કરવું જોઈએ. પણ તે સ્ટ્રીટ ફૂડ છે ને ઈ હા માત્ર એક અ લો લારી પર અ વિકરી થવા વાળું ફૂડ જ નથી પણ એ આપણી સંસ્કૃતિ અને આપણી જે જીવન શૈલી છે એનું પણ પ્રતી પ્રતિબિંબ છે. ત્યાં આપડે જોવા મળે કે જો રાજસ્થાનમાં કેવી વાનગીઓ મળે છે, ગુજરાત માં કેવી મળે છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમા. બોમ્બે એ બધી જગ્યાએ પોતપોતાની હા અલગ-અલગ સ્ટ્રીટ ફૂડ છે. જેમ કે આપણે અ તમિલનાડુ અને કેરળ તરફ જઈએ તો ત્યાં ઇડ તેને વડા અને અ સાંભર ચટણી એવું બધું તો બધા સ્ટેટનું જે અલગ-અલગઅ જે ફૂડ છે એના એનું પણ પ્રતિબિંબ હોય છે. કે ત્યાંની સંસ્કૃતિની પણ ઓળખ હોય છે અ સ્ટ્રીટ ફૂડ. તો એ માત્ર ખાલી જ એવું નથી કે ખાલી અ ત્યાંનું જ હોય છે કે બધી મતલબ અ ઓલા શહેર નુ જે શું મેન ખોરાક છે.
એક આપણને ખબર જાણ મળે. હા હા હા એકદમ સાચ. સાચી વાત કરી તો આપણને કેટલું બધું ખબર પડે કે હા એ અલગ-અલગ જગ્યાનો ફૂડ અલગ-અલગ હોય છે. તે એ આપણને ત્યાં મળી જાય છે. અ અલગ જે જે ફેમસ હોય છે તે જગ્યા ન ત્યાં આપણને મળે છે. પણ કેટલા લોકો સોશિયલ મીડિયા પર આ કઈ પણ ખાય તો અ અપલોડ કરે છે સ્ટોરી મૂકે છે ખાવાની એ પણ આપણને કેટલું જોવા મળે છે. અને આપણે પોતે પણ કેટલી વાર કરીએ છે કે જે કંઈક હોય તો એનો ફોટો પાડીને મૂકીએ છીએ સોશિયલ મીડિયા પર. પણ અને સૌથી મેન તો કે આપણને મિત્ર જોડે એ જે સ્ટ્રીટ ફૂડ છે એ કેટલી વાર આપણે આપણા મિત્ર જોડે એ સ્ટ્રીટ ફૂડ ખાવા જઈએ છે તો એ આપણનો સૌથી બેસ્ટ ટાઈમ હોય છે આપણના ફ્રેન્ડ્સ જોડે વાતચીત ગપ્પા મારવાનું અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું.
બિલકુલ સાચું કીધું. તો હવે તો જો શનિવાર અને રવિવાર આવી ગયા છે તો હવે આપણે પણ આપણા શહેરનું જે પણ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હોય એનું હું તો મજા લેવાની જ છું અને તમે પણ જરૂર થી લેજો અને તમે તમારા પરિવાર સાથે અને મિત્ર મિત્રો સાથે એના બહાને અ સમયગાળો પણ કાઢી અ શકશો તો આનંદથી આ સમય તમે પણ તમારું વ્યતીત કરજો.
હા-હા પાક્કુ. હું પણ મારા ફ્રેન્ડ જોડે શનિવાર રવિવાર આવી જ ગયો છે. તો હવે હું પણ પ્લાન કરીને મારા ફ્રેન્ડ જોડે જવાની છું. કઈક પાણીપુરી કે કોઈ પણ સ્ટોલ ઉપર જઈને આ સ્ટ્રીટ ફૂડ ખાઈને મજા લેવાની છું. તો કઈ નહી તમે પણ એન્જોય કરો અને હું પણ એન્જોય કરીશ. ધ્યાન રાખજો.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.